હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
છો ટમે?
હું મજામાં ત
હા હું પણ એકદમ મજામાં છું, શું કેવી ચાલુ રહી છે તમારા ઘર બાજુ તમારો જોબ વાળું.
જોબ વાળું તો અવડે આ પરીક્ષા ગઈ કોલેજ ની અવડે જોઈએ શું થઈ આપડ તમને ખબર થશે કોલેજમાં પેલા ઈન્ટરવ્યુ લેવાયેલા તેમાં આપણે એલ આઈ સી માં આવેલું હતું પણ એલ આઈ સી માં તો શું જેવું કરીએ હડ જોબ માટે હશે પણ એલ આઈ સીમાં ત તમને ખબર છે કેટલા ધક્કા ખાવાના. અને બહુ બધું કરવાનું તેથી કરીને હમને શુ થવાનું છે તે જોઈએ.
હા એ તો કે તમે પણ ભરેલો હતો એ સી વારોમાં તે તમારો ફોન બી આવેલો હતો અમારા પર બી આવેલો હતો પણ હ ત્યાં બરોબર કામ તો સારી પણ જવાની ઈચ્છાતા હતી પણ અમે નઈ ગયા. તમારે શું ઈચ્છા જવાના છે?
મારે બી નથી જ જેવું કારણ કે એલ આઈ સીમાં તો તમને ખબર જ છે પહેલા પહેલા તો ટાસ્ક આપવામાં આવશે ને ટાસ્ક પુરા ન કરશે તો બહુ બધું કામ આવશે પગાર બી બી ન મળશે સરખો એટલે મારું તો એ માનું છે મારી બીજી કોઈ એવી કંપની હોદુ. કે સરકારી નોકરીમાં તૈયારી કરું તો અમે શું કરવાનું સરકારી નોકરીમાં તૈયારી કરવાના છો? કે અમે પણ એલ આઈ સીમાં જવાના છે?
ના ના એલ આઈ સી માટે હું જોવા કે ત્યાં કેવું કામ કરાશે એક મહિનો જાય જોવા કે પછી કેવું લાગે પણ એક્ઝામની તૈયારી તો કરવા જ પડશે સર કઈ નગરની કારણ કે હમણાં ઘણી બધી ભરતી આવે છે જેમ કે રેલવેમાં કે પછી પોસ્ટ ઓફિસમાં કે પછી અન્ય કોઈ પણ કન્ડક્ટરની જેવી. એસ થી બસમાં પણ ઘણી બધી ભરતી આવે છે અને એ બધી સરકારી નોકરીની જાહેરાત મને મળી જ રહે છે અને ખ ખુબ એ પરીક્ષા હમણા તો કોલેજ ચાલે છે એટલે સાથે સાથે કરું છું અને ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય છે પછી હું બ એામ આપવા તો કરવાનું છે તમે આપો છો કે ના કરો તૈયારી.
તરેય મા આવડે તો હું કોન્સ્ટેબલ ની ત પરીક્ષા આપવાનો છું. કોન્સ્ટેયબલ પરીક્ષામાં હવડે દોડું છું તેના માટે દરદી સવારે ઉઠીને મેં પાણ ચાર કિલોમીટર દૂરવા જાઉં છું પછી સાને કસરત એવું બધી કરું છું કારણ કે પહેલી તો તમને ખબર જ છે દોડમાં આપણે કેટલે ત્રીસ મિનિટ કે પચીસ મિનિટની અંદર આપણે કેટલા કિલોમીટર દોડવાના હોય તે પૂરું કરીએ પછી આપણે રાઇટિંગવાળી કરવાની હોય પણ પહેલાં દોડવાર કરવાની છે અને દોડનું પરીક્ષા તો હવડે કદાચ ત્રીસ એકત્રીસ તારીખ બાજુ છે તે આપવા જવા ત્યારે શું થાય તે જોઈએ.
હા એ તો બરાબર જ છે કારણ કે કોન્સ્ટેબલની પરીક્ષા અગાઉથી આમ દોડવાની પ્રેક્ટિસ તો ફિટનેસ તો હોવી જ જોઈએ કારણ કે ત્યાં આપણે કંઈ આપણે ઘરે પ્રેક્ટિસ બી નહીં કરતા હોય દોડવાનું કામ પણ નહી કરીએ અને આવી ઘરે કંઈ આવું કોઈ મેદાનમાં આપણે પ્રેક્ટિસ ન કરે તો પછી ત્યાં જઈને આપણે આઉ ત્રીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટર નહી પણ પાંચ કિલોમીટર દોડવાનું હોય છે પણ ત્યા આપણેથી દોડી નહી શકાય કારણ કે ફિટનેસ જ ના હોય તો પછી આપડું કઈ કામ જ નહી હોય તેથી કરીને પ્રેક્ટિસ તો કરવી જ પડે ને.
હા આપ પ્રેક્ટિસ તો ખૂબ જ જરૂરી છે.
હા એ તો એજ છે તમે કરી હકશે ને એમ તો કરતા જ હશે.
હા હું તમે જણાવ્યું એ પ્રમાણે પ્રેક્ટિસ તો કરતા જ છું પછી આ પરીક્ષામાં પાસ થઈ ગયો તો થઈ ગયો નહી તો પછી તો હું બેંકના માટે મેનેજરની પોસ્ટ માટે જ કરવાનું છે કારણ કે ફિઝિકલી નહી થાય તો પછી આપણે મેન્ટલી જ કરવા પડે તેના માટે યાદ ને એવ બધું ઘણું બધું યાદ રાખવા માટે આવે અને ઘણા બધા ચોપડા વાંચવા પડશે છે તેને વાંચવા માટે ચોપડાના ખર્ચા પણ વધારે છે પણ આપણે જોઈએ કોઈ સારી જોબ માટે ખર્ચા તો એવું બધું થયા જ કરે ચોપડા લઈને હું વાંચીને આ પરીક્ષા પાસ થાવ તો થાવ નહી ની ત પછી તો હું એ પરીક્ષાની તૈયારી કરવાનો છું. તમે શું જાણો તમે કઈ પરીક્ષાની તૈયારી કરવાની છો સરકારીમાં?
હું તો તમે કીધું તમે બેંકમાં તો આપવાનો જ છો હું તો બેંકની તો આપું જ છું એટલે આમ બેંકમાં બહુ ઈચ્છા છે જવાની એને હું આપીશ પણ પરંતુ હું એના સિવાય તો આવી ઘણી બધી સરકારી નોકરી જેમ કે આ બે આ જેમ કે પોસ્ટ ઓફિસમાં તેમાં ડાયરેક્ટ નીકળી જશે પરંતુ આપણા સમાયા તે કયા પર્સન્ટેજ કેટલા આવ્યા છે કે બારમાં બારમાં પછી તો લેતા નથી પરંતુ દસમામાં ટકા ઓછા આવવાના કારણે તો એવું લાગે નથી કે આપણને લાગી શકીશ એટલે થઈ શકે પણ એમાં ઘણા બધા ટકા વધારે માંગે છે પરંતુ એ આવ તઈ બીજા સાઈટ તા આપણે ભરીએ હતા ત્યાં લાગી પણ જાય છે પરંતુ આપણે ત્યાં ત્યાં પ્રવાસન કરવું પડે છે કારણ કે આપણા ઘરથી દૂર હોય છે તે ઘણી દૂર જવું પડે છે અને ત્યાં ત્યાં જ આપણે શહેરોમાં રહેવું પડે છે. એથી આપણે ઘરનું બધું ભૂલી જવું પડે છે જેથી કરી જવું તો પડે જ છે પણ ત્યાં નીકળેની પણ તુ ને એમાં દસમામાં સારા ટકા આવેલા હશે તો આપણે બેંકમાં સારી રીતે એમ સીધી ભરતી થઈ જાય છે એમ તો એમ તો પછી હું તો રેલવેમાં પણ ભરેલું છે હવે તે ક્યારે આવશે એક્ઝામ તેમની હમણાં તૈયારી પણ હું ખૂબ સારી રીતે કરું છું અને એવું ઘણી બધી બુક પણ મને મળી ગઈ છે જેથી કરીને હું એની રેલવેની તૈયારી ખૂબ સારી રીતે કરતો છું અને એમાં લાગી જવાનો ચાન્સ ખૂબ વધારે છે મને.
આ સારી રીતે તમે તૈયારી કરી છે અને તેને સારું સારું વાંચવાના છે તે શુભેચ્છા તમને અને બીજું તો સરકારી નોકરીમાં કેમ કે તમને એ પ્રમાણે દસમામાં સારા ટકા જોઈએ પણ દસમાની ટકાની વાત કરીએ તો મારે એવા ઘણા સારા ટકા આવ વ્યા ન હતા એટલે મને તો એવું લાગતું છે કે આવી એક્ઝામ માટે મારે તો ડાયરેક કદાચ ભરતી નહી થાય, એટલે હું આવી સરકારી બીજી નોકરી જેમાં ફિઝિકલ અથવા મેન્ટલ રીતે વાંચી પછીને પાસ કરવુ હોય એવીજ નોકરી આપશે અને બીજું તમે જણાવો એ પ્રમાણે કોઈ નોક આપણી મલી પણ જાય તો એના માટે દૂર જવું પડે, તો દૂર જવું ખૂબજ મને સારું નથી કારણ લાગતું કારણ કે આપણે પરિવાર માટે તો કમાવી છીએ અને પરિવાર સાથેની રહીએ અને એના સાથે વહેવાર વાની ઉજવીએ એ શું પૈસા શું કામને એટલે મારે તો એવું માનવું છે કે આવી દૂરની નોકરી ની કરે તો સારું ને કરવી જ હોય હોય તો એક બે વર્ષ આપે માની લો એવું પોસ્ટપોન થઈને આપડી આપડી જગ્યાએ કોઈ નોકરી પાછી મળી જતી હોય, તો તે કરે તો સારું આના વિશે તમારો શો વિચાર છે.
હા, એતો સારું આપડે પહેલી પ્રાયોરિતી તો ઘર જ છે એટલે ઘરના બધા ફેમિલી મેમ્બર જ છે. એતો ઘર ઘર તો બધાને સાથે મલીને ચાલવું જોઈએ ઘર છોડાય ની એટલે કે આપડે પૈસા કમાવું હોય એટલે ઘર વાળાને પહેલા તો આપણે આપીએ છીએ અને એ લોકો માટે જ આપડે કમાવીએ છીએ જેથી કરીને કશે પણ જવું હોય એ ફરવા માટે આપણે ઘરવાળા લોકો સાથે જઈ એટલે ખૂબ સારું ઘર એટલે ઘરને કોઈ એકલું મૂકીને જાય એટલે ઘરની સામે એટલે કે ઘરની પાસે એક કોઈ ઘરની કોઈ સામે નોકરી મળી જાય તો ખૂબ સારું, પરંતુ આપણે સારી એવી નોકરી તો આપડે જવું પણ પડે, જેથી કરીને આપણે કો કોમ્પ્રોમાઈઝ કરીને થોડું દિવસ માટે કે થોડા મહિના માટે કે થોડા ઘણા વર્ષ માટે પણ જવું પડે છે બરાબર ને એતો
હમ્મ, તમારી વાત સાચી જ છે, ઘર તો સાચું જ પેલું આપડું માનવું જોઈએ અને બીજું તો નોકરી નોકરી માટે કહું તો નોકરી તો એવી જ સુધી જોઈએ કે પહેલાથી એવ સારો એવો પગાર તા હોડે આજના જમનામાં તમને ખબર ખરી આપડે તો જોબના માટે કેટલું દોડવું પડે છે અને કેટલું ચાલવું પડે છે તેના કારણે જોબ સારી એવી મલતી પણ નથી અને મલી જાય ત્યારે પૈસા પણ ઓછા મલે છે, જેથી કરીને જોબ મલી જાય તે લઈજ લેવી જોઈએ અને જેથી સારું જેટલી નજીદીક હોય તેવું ને જેવો દૂરની નજીક જીવે પ્રમાણે સારું નથી અને જોબ એવી વસ્તુ છે કે પહેલાંથી સારા પગારે મળી જાય તો સારું કેમકે ઓછા પગારે એવું કામ નહીં કરવું જોઈએ કે જેનાથી જેટલું આપડે કામ કરતા સે એના હિસાબે પગાર મળવો જોઈએ ઓછો પગાર મળે તો પછી આપણને કામ કરવાની પણ મજા નથી આવતી અને કામમાં મન પણ નહી લાગે એટલે કામ પણ સારી રીતે નહી થાય અને આપણને પૈસા પણ સારા નહીં મળે, તો મારે તો એવું માનું છે કે કામમાં આપણને જો કોઈ રુચિ હોય તેજ કામ કરવું જોઈએ અને સારા પૈસા મળતા એવી જ કામ કરવું જોઈએ, આના વિશે તમારે શૌ વિચાર છે?
સારી ના હોય તો પછી કામ કરીને ફાયદો જ શુ કારણકે આપડી બધી ખર્ચાઓ કરતા એટલે ખર્ચાઓ વધી જાય અને આવક ઓછી થાય તો પછી એનો મતલબ જ શું એટલે જેથી કરીને એટલે ઘણા બધા લોકો છે જે બેરોજગાર છે તેમને કોઈ કામ મળતું નથી અને તે લોકો એમ બેસી રહી છે, પરંતુ એ લોકો કઈ કશું કરવા જ ના માંગે એ માટે એ લોકો બેસી જાય છે, પરંતુ હવે એતો ખરું જ છે કે જે લોકો એમ બરાબર ભણતા નથી અને તે બેસી રેહ પછી એ લોકોને કામ તો તેવું જ મળે છે પરંતુ સારી રીતે મહેનત કરીને એવી સારી નોકરી એટલે કે સારી સરકારી નોકરી